હલો નેહા કેમ છે મજામાં.
હા રિયા બસ મજા માં તુ કેમ છે.
બસ હું પણ મજામાં શું કરતીથી તું?
બસ જો આજે તો વહેલી ઉઠી થોડા દિવસ થી વહેલી ઉઠવાની ટેવ પાડી રહી છું કારણ કે મમ્મી એવું કે છે કે વહેલા ઉઠવાથી આખો દિવસ તાજગી રહે.
હા હું પણ ઘણી વાર વિચારું છું કે વહેલા ઉઠવું જોઈએ પણ એલારામ બંધ કરીને ફરી સુઈ જાઉં છું. મને ટેવ હજી સુધી એવી નથી પડી એવું થાય કે હા બસ પાંચ જ મિનિટમાં ઉભી થઈ જવું પણ એ પાંચ મિનિટ ની ક્યારે કલાક થઈ જાય ને ખબર જ નહી. પડતી તો મારી તો એ ટેવ હજી પડી જ નથી.
મને પણ એવું જ થાય છે ઘણી વખત વિચારું વેલી ઉઠી જવું વેલી ઉઠી જવું. પરંતુ ઉથાતું જ નથી તો મમ્મી કઈ કે હવે હું તને ઉઠાડીશ અને તું આખો દિવસ કેટલી ફ્રેશ રહે છે તે જોજે એટલે મેં આજે ઉઠવાનું ચાલુ કર્યું. આજનો દિવસ મને સારો લાગે છે આમ એવું લાગે કે શરૂઆત માં થોડુંક અઘરું લાગે પરંતુ એક વખત ટેવ પડી જાય ને પછી વહેલું ઉઠવાનું મુશ્કેલ નથી લાગતું.
બરાબર સવારમાં વહેલા ઉઠ ઉઠવાથી ખરેખર શું ફાયદો થાય છે.
અ સવારમાં વેલા ઉઠીએ ને આપડે તો ઘણા બધા ફાયદા થાય. અને પહેલા પહેલા તો મનને શાંતિ રહે આખો દિવસ પછી ઉતાવળ નથી. પડતી કોઈ પણ કામમાં અભ્યાસ માટે પણ સવારનો સમય સૌથી જ સારો હોય છે.
સાચી વાત કહી તે. પરીક્ષા વખતે હું પણ સવારમાં અભ્યાસ કરું છું તો ઝડપથી યાદ રહી જાય છે ક્યારેય બી મને એમ યાદ ફરી વાર વાંચ વાચવાની કે ફરી વાર યાદ કરવાની કંઈ જરૂર પડતી નથી એટલે હું તો પરીક્ષા વખતે તે તો સવારે ઉઠીને જવાંજો છું કોઈ બી આમ આ ક્વેશ્ચન આન્સર્સ હોય કે કોઈ બી પ્રશ્નોના જવાબ હોય તો એ બધું તો સવારે જ વાંચવું જોઈએ.
સાચી વાત છે તારી અને આપડ જો સવાર માં આપણેે અ ત્ર સવારના ચાર વાગ્યા થી લઈને. પાંચ છ વાગ્યા સુધીમાં જે જે આપણે વાંચીએ ને તેને બ્રહ્મ મુહૂર્ત કહેવાય અને બ્રહ્મ મુહૂર્ત માં આપણે જે પણ વાંચીએ ભગવાન સાથે જે પણ માગી ને તે આપણું પૂરું થાય છે.
હા સાચી વાત મેં બી સાંભળ્યું છે કે મારી મમ્મી બી કતીી હતી કે આવું આપડણે કરીએ તો સારું છે આપણે જે બી સવાર સવાર માં વહેલા ઉઠીને આપણે જઈ કઈ બી વિચારીએ ને એ આપણું પૂરું થઈ જ જાય છે તો સવારે વહેલીું ઉઠીને આપણે સ સૌથી પહેલાં તો ભગવાનનું નામ લઈને આપણે આખા દિવસમાં આપણે શું શું કરવું છે ને આપણે વિચારી લેવું જોઈએ અને ટાઈઇમસર. લખી દેવું જોઈએ તો જેથી આપણને હરેક કામ શાંતિથી અને એકદમ મસ્ત રીતે શાંતિથી પૂરા થતા ય છે હું શું કું કે તું સવારે ઉઠીને સૌથી પહેલા શું કરે?
હું તો સવારે ઉઠીને પેલા ભગવાન ને પ્રાર્થના કરું પછી એક ગ્લાસ ગરમ પાણી પીવું. ત્યાર બાાદ થોડી યોગ કસરત પ્રાણાયામ કરું અને ત્યાર પછી વાંચવા બસ
હા સાચી વાત છે સવારમાં ઉઠીને સૌથી પહેલા ભગવાનનું નામ લેવું હોય તો આમ ફરજિયાત જ હોવું જોઈએ અને યોગ કરવું એ તો બહુ સારી વાત છે કે આપણને આપણા અંદર અલગથી કોઈ એનર્જી આવી જાય છે આપણામાં અલગથી એકદમ ફ્રેશનેસ આવી જાય છે તો શું યોગ કરવાથી શું ફાયદાઓ થતા હોય છે. .
યોગ કરવાથી મન શાંત રહે આખો દિવસ ઉર્જા મળે શરીર ને તે લવચિક બને છે.
સાચી વાત છે આપડી કે હું બી માનું છું કે અ હું આપણે સૌથી પહેલાં ઉઠીને યોગા ને એવું બધું કરવું જોઈએ પણ હું તો છે ને સીધું મોબાઈલ જ લઈને બેસી જાઉં છું સોશિયલ મીડિયા સોડ સોશિયલ મીડિયા જોતા જોતા જ સમય નીકળી જાય છે આપણ ને મને તો ખબર જ
ટેવ છે તારે
હા સાચી વાત છે હું બી મારી આ ખરાબ ટેવને બદલવા માંગુ છું એટલે જ તો મેં તને ફોન કર્યો હતો કે તારી જોડે માહિતી લઉં કે સવારમાં ઉઠીને હું શું કરું શું ના કરું
સાચી વાત છે આ તારી ખરાબ ટેવ ને સુધાર અને સવાર ની શરૂઆત મોબાઈલ થી નહી પરંતુ સારી આદર તોથી કર પછી તું જોઈ જે તારા મનને કેટલી શાંતિ મળે છે
હા હવે હું બી પ્રયત્ન કરીશ કે સવારે ઓછો ઓછામાં ઓછા એક કલાક જ મોબાઈલ મોબાઈલથી દૂ એક કલાક મોબાઈલથી દૂર રહીશ પછી મારું સંપૂર્ણ કામ પતાવીને નહીં ધોઈને ફ્રેશ થઈને પછી હું મો મોબાઈલ એ બ કામ જરૂરિયાત જ હું ઉપયોગ કરીશ
હમ્મ બઉુ જ સારો ઈચાર છે તારો તું એક વખત ટ્રાય કર તો તને બહ જ સારું લાગશે પછી થોડું ચાલવું કસરત કરવી ગરમ પણ પાણી પીજજે અને પછી તારું શરીર એટલું સ્વસ્થ રહેશે અને તારું મન પણ ખુશ રહેવાનું છે
અ સાચી વાત છે અને હું તો સવાર સવારમાં નાસ્તો નાસ્તો પણ સમયસર કરવો જોઈએ અને હું તો કરું છું શું તું કરે છે સમયસર નાસ્તો
હા નાસ્તો તો કરવો જ પડે ને સવારનો નાસ્તો ક્યારેય છોડવાન નઈ પૌષ્ટિક નાસ્તાથી આખા દિવસ માટે આપડને શક્તિ મળે છે એટલે પૌષ્ટિક નાસ્તો કરવો જોઈએ. કઈ મેદા વાળું કે એવું કઈ બહારનું ના ખાવું.
હા, સાચી વાત. મારી મમ્મી, મારી મમ્મી પણ રોજ કહે છે કે નાસ્તો કર્યા વગર તો બહાર ન જ નીકળવું, સારો પૌષ્ટિક ખાવાનું તો આપડો આખી રાત આપડે એમ નેમ પાણી પીધા વગર, ખાધા વગર આપડે સૂ તો હોય તો તો આપડે સારે ઉઠીને નાસ્તો કરવો જોઈએ અને સારું ખાવાનું લેવું જોઈએ, જેથી આપડા શરીરની અંદર ઉર્જા થાય ઉર્જા ઉર્જા આવે અને આપડે બધા જ કામ ફટાફટ પૂર્ણ કરી શકીએ.
સાચી વાત. તમ તમને ખબર મમ્મીની વાત તો હંમેશા સાચી જ હોય, આજે જ મને ખબર પડી ગઈ. અને તની આપડે નાસ્તામાં ફળ, દૂધ, ઉપમા, પોહા અથવા અંકુરિત અનાજ ખાવું જોઈએ, તો જેનાથી આપડા શરીરને કોઈ નુકસાન ના થાય.
બરાબર અને સવારમાં, સવારમાં રૂપ કો ગોઠવવુ પણ સારી ટેવ છે.
હા, રૂમ ગોઠવો એ પણ સારી ટેવ છે. જરૂર પોતાનું બેડ ગોઠવવો, રૂમને સાફ રાખવો, વસ્તુઓને યોગ્ય જગ્યાએ રાખવી. આ પણ એક સારી આદત જ કેવાય.
અ ખરેખર આ બધું કરવાથી આપડી અ આથી આપડી ચિન અ જવાબદારીઓ બી અભાવ ભાવના પણ આવે છે કે આપડે આપડી જવાબદારીઓ લેવી જોઈએ એને ટાળવી ના જોઈએ નકર તો લોકો તો શું કરે, ઉઠીને જતા રે પછી વાળસે મમ્મી વાળવુ હસે ત્યારે. પણ એ બધું આપડુ છે તો આપડે કરવું જોઈએ.
સાચી વાત છે, અને સવારે ઉઠીને વહેલા ઉઠીને જો આપડે કરીએ ને આ બધું તો આપડી પાસે ટૂક સમય હોય છે કે આપડે આપડા માતા-પિતાને પણ મદદરૂપ બની શક કે આપડુ કામ આપડે જાતે કરી શકીએ, આપડન આપડી જવાબદારી રહે. અને આપડુ શરીર પણ સ્વસ્થ રહે એટલે સમયનું આયોજન પણ સારું થાય. જો આ દિવસનું પ્લાનિંગ સવારમાં કરી લઈએ ને તો કામ સરળ બને.
બરાબર, એટલે શું ટુ-ડુ ટુ-ડુ લિસ્ટ આપડે બનાવું જોઈએ?
હા, ટુ-ડુ લિસ્ટ આપડે બનાવું જોઈએ, કે કયા કામ પેલા કરવા અને કયા પછી એ લખીએ તો કઈ ભૂલાતું નથી અને આપડે આપડને આપડા કામનું ધ્યાન રહે છે.
બરાબર. અને આપડે તો હું તો રોજ કઉ કે આપડે રોજ દસ થી પંદર મિનિટ સારી પુસ્તકો વાંચવાથી જ્ઞાન વધે છે, અને અ વિચારશક્તિ ભી વધ અ વિશે અ વિકસે છે આપડે સવારે ઉઠીને સૌથી પહેલા ફોન લેવાની જગ્યાએ આપડે કોઈ પુસ્તક ઉઠાઈને કોઈ સારા વિચારો, કોઈ સારી કામો કોઈ સારા સંસ્કારો આપડા અંદર લઈએ તો એ બી આપડા માટે સારું છે. આપડને વિચાર માટે અ વધારે પ્રેરિત કરે છે.
સાચી વાત છે, રોજ સવારે થોડું દસ-પંદર મિનિટ કોઈ પણ પુસ્તક વાંચી લઈએ તો ઘણા બધા ફાયદા થાય છે, અને હવે મને સમજાયું કે સવારની સારી ટેવો આખા દિવસે કેવી રીતે સુંદર બનાવી દે.
હન, સર બિલકુલ નાની-નાની સારી આદતો જીવનમાં મો ટો બદલાવ લાવી રહી, લાવે છે.
હા, હવે તું પણ વહેલી ઉઠીશ, મોબાઈલ ઓછો વાપરીશ અને યોગ કરીશ અને સમયસર નાસ તો કરીશ અને જો તને આ ટેવો યાદ ના રે તો હું જેવી વહેલી ઉઠીશ તેવી તને ફોન કરીને બધું જણાવી દઈશ.
સાચી વાત, તે તું મને ફોન કરી દેજે જેથી હું કરીને મારું આ જે અલારામ બંધ કરીને પાછુ સુવાની ટેવ છે એ મારી જતી રહે અને તારી સાથે સર તારી સાથે સર હું ઉઠીને મારું કામ કરવું તું મને આમ કહેતી રહેજે કે તું શું કરે છે તો યોગ કરતી હોય તો સ્યા સુધી યોગ કરે તો આપણે બંને મળીને યોગ કરીશું ને પછી સારો નાસ્તો કરીશું ને પછી તું કેજે તે શું ખાધું શું નહી કે આજે મેં શું ખાધું સારો આપણે ભોજન આપને લીધું કે એ બધું
હા હા એ એકદમ સાચી વાત છે હું તને કાલ થી બધું જણાવીશ એ બાને આપડે બંનેને દિવસ થી થોડી ઘણી વાતો તો થઈ જ જશે
હા સાચી વાત છે એ આપણે આપણા માટે બી સારું રહેશે અને આપણે થોડો મોબાઈલથી દૂર બી રહીશું આપણે એકબીજા જોડે કામની જ વાતો કરી શકીશું
સાચી વાત છે અને નવા યોગ નવી કસરતો નવા વિચારો નવી પુસ્તક એ બધું આપણે એકબીજાની સાથે શેર પણ કરીશું જેથી તું કઈ પુસ્તક વાંચે છે તારેમાં કયા વિચારો છે હું શું વાંચું છું એ બધું જ ભેગું થઈ ને આપડે ભનેને એકબીજાનું બધું જ જાણવા મળે
હા સાચી વાત મારે હું કોઈ સારી પુસ્તક વાંચતી હોઉ તો હું તને કહીશ કે તું કોઈ સારી પુસ્તક વાંચી હોય જે મેં ના વાંચેલી હોય એની અંદર સારા સારા ગુણ હોય તો એ હું વાંચીશ આપડે એક બીજા જેને નવા નવા યુગ શીખવાડે છે જે આપણે બને બને ખબર ના હોય જેથી કરીને આપણા જીવન માં બી કઈક નવીન વસ્તુ થશે અને કઈક નવીન શીખવા મળશે.
તને કઈ ગુજરાતી બુક વધારે વાંચવાની ગમે કે ઇંગ્લિશ
ના હું તો સૌથી વધારે ઇંગ્લિશ જ બુક વાંચવાનું અ પ્રયાસ કરું કે આજકાલ ઈંગ્લિશ બુકો વાંચવુ જોઈએ આપળે
સાચી વાત છે તારી પરંતુ જો ત ગુજરાતી બુ વાંચે ને તો તેને તને નવા નવા શબ્દો જાણવા મળે નવા નવા સંસ્કાર કે કેવી રીતે ગુજરાતીના ઊંડા શબ્દો કેવી રીતે હોય છે તેને કેવી રીતે બોલવું તે વધુ શીખવા મળે તો જો તને ઇંગ્લિશ વાંચતા સારું આવડતું હોય તો, એજ બુકો વાંચતી હોય તો, હવે તું પ્રયાસ કરજે. તો તું સવારે ઉઠીને, ગુજરાતી બુક વાંચે, કારણ કે એ તને થોડું હાર્ડ લાગે કે, તને એમાં કંઈ એ થાય. તો તને સવારે તારું મગજ શાંત હોય, તું કસરત કરી જો. કરું તો, તને તે શીખવા પણ મળશે.
હા, સાચી વાત છે, કેમ અને આપણે શું કહેવાય? હું એટલા માટે ઈંગ્લિશ બુક વાંચુ, કેમ કે, ગુજરાતી જે શબ્દ છે એ તો આપણા રોજિંદા જિંદગી માં આપડા ઘરે બી સાંભળવા મળતા જ હોય છે, કોઈ કંઈક ના ખબર પડતી હોય, તો મમ્મી બી હોય, તો એનાથી મને નવા નવા શબ્દ શીખવા મળી જતા હોય છે. ઇંગ્લિશ જ બુક પણ આજે તો, હું હવે પ્રયત્ન કરીશ કે, હું બી હવે ગુજરાતી બુકો માં જ, અને મને કોઈ નવા નવા શબ્દો મળશે તો, હું તને જરૂર થી જણાવીશ.
હા, સારું, સારું, ચલ. હવે હું તમે કાલે ફોન કરું, સવારે તને યાદ છે ને? આપડે શું કરવાનું છે?
હા, હા, જરૂરથી. હું તને ફોન કરીશ.
હા, સારું, સારું, ચલ.
હા, આવજો.
હ.